હા આવી રહ હસી.
હા તો તમે આજે આપડે વાત કરી છું આઈટી વિશે આજે તમે તમારા. આતે ઘણો વિદ્યાર્થીઓ કરે છે ઘણા વિદ્યાર્થીઓ આજના. આઈટીઈ કરે છે જેમાં કે ઘણા ટ્રેડો આવી ચુકે છે જેમાં. ઇલેક્ટ્રશયન વાયમેન્ટ પછી. એસી રિપેરિંગ જે. કોપા કોમ્પ્યુટર નો વિષય છે જે જે તમે અલગ અલગ પ્રકારના તે વિષય આવી શકે છે. તમે ઘણું જ્ઞાન મેળવીકો. છ જેમાં તમે દસ પાંચ વર્ષ સુધી તમે આઈટી કરી શકો તેમ જે. બાર પાંચ પછી એમાં આઠ પા જેમ જે ટુ વ્હીલર. બાકો ના બધા સા સુધારો તેમાં તમે ઘણા. કોષો મળી શકે છે જેમાં કે તમે આજના સમયમાં ઘણાો પ્રકારના તમે જાણી શકો છો કે આઈટીઆઈ ના ઘણા કોષ આવે છે જેમાં ઇલેક્ટ્રિશયન અને વા મ ખણ મહત્વ છે જેમ કે લોકો ઘણા કો કરી રહ્યા છેથી હ ઘણા પ્રકારના જાણી શકો છો કે આજના આજે તમે ઘણી મોટી મોટે આ પણ જોઈ શકો છો એમ બિલ્લી મોરાજ તેમમથી મોટી આઈટીઓ જોવા મળે છે જે તમે આ તેમાં ઘણું શીખવાનું મળે છે તેમાં આઈટીઆઈમાં તમે જાણો છો ક છો કે આઈટીઆઈને અલગ અલગ ડ હોય છે તેમાં તમે ઇલેક્ટ્રિશિયન કોસ્ટ લીધો હોય તો તમે ઇલેક્ટ્રિશિયન ન અને કેમ જેમાં મોટર અને. લે વાયર વાયરિંગ કામ શીખી શકો છો તેમાં તમે. વાયરિંગ અને ઘરનું વાયરિંગ જેમ કે ઇલેક્ટ્રશન નું જેમ કે. તમે ઘણા ઘણું શીખી શકો છો કે મહત્વ. રો નું કામ પંખા લાઈટ જેમ ઘણા તમે શીખી શકો છો. તમને ખબર હશે કે આજના ઘણા. વિદ્યાર્થીઓ બાર પછી. પણ આઈટીઆઈ નો વિષય વધારે છે જેમ કે કોલેજ કરતા. તેમાં વધારે વધુ સંખ્યામાં જોવા મળ છે ઘણા એ તેની ડિગ્રી લે છે. તાવ પછી ત ન. ત મળ છે તેમાં તમે ઘણું શીખ. છો જેમ તમે. સારા ટકા લાવો તો તમને એપ્રેન્ટિસ કરતા હોય તો તમને તેમાં નોકરી પણ મળી જાય છે. જીઓ બીમા તમે જઈ શકો છો પછી અલગ અનેક કંપનીઓમાં. તમે ભાગ મેવી શકો છો જેમાં તમે તમારા. ટ્રેડ ને લગતા અને. આઈટીઆઈ ના કોર્ષો તમે જે તમે કરી શકો છો જેમ તમે જાણી શકો છો. કે આઈટીઆ ઘણું મહત્વ છે જેમાં આઈટીઆઈમાં અલગ અલગ અલગ ટ્રેડ. હોય છે તમારે શું કેવું તમામે.
અલ દધ છે. ુ સારું પડે છે કેમ. જીબી માં પણ લાગે છે.
અને કપની. લાગે છે દખોજ.
દસ પાસથી દસ દસ પાસથી પણ આપણે એ. કરી શકીએ છીએ અને બાર પાસથી બી. વિદ્યાર્થી કરે છે એનાથી આપણેે શીખી શકીએ. કેસ કે. આપ. અને પણ જરૂર.
તો તમારી વાત. છે કે જે અભ્યાસતા ઇલેક્ટ્રિશન કે જેિમથી ત કોષ. છે ત તે પણ સારો કોચ છે તમે બીજા કોચ પણ લઈ શકો છો જેમાં. કે એ રિપેરિંગ કેમ તમને. આગળ જતા એસી નું વધવા વધુ કામ થવાનું જોઈ જેમ કે ગરમીનું ખૂબ. ખૂબ જ પ્રમાણ વધી રહ્યું છે તે કે લોકો એસી વધુ લખી રહી જાય છે તો અમે એસી વાળો. કોર્ષ લઈ શકો છો જેમ કે તમે એસી રિપેરિંગો છો તેમાં તમે એક એક એક. એસી તમે તમે ચારસો કે પાંચસો કે હજાર રૂપિયા પણ કમાઈ શકો છો જેમથી વધુમાં વધુ. બું તમે કમાઈ શકો છો કે જો તમે સારા કોર્સ લો તોો તમે સારા કોર્સનો પણ. તમે આગળ જાય તો તમને કમાવશ જેમાં થો તો ચપ. નફો હશે તેમાં જોમે જાણી શકો છો કે તમે આજના સમયમાં લોકો. હ સારા કોષો પણ જેમ કે અલગ અલગ પ્રકારના બાજુ કોષ પડી રહ્યા છે. બાત જેમ કે તમે ઇલેક્ટ્રિશયનના. તેમાં કમને તમને ચોઈસ મળશે જેમ. તમે લોકો આજે ઘણા સોલર પેનલ લખી રહ્યા છે જેમ કે. વારી કંપની છે જેમ તેમાં તમે. તમે તને તેમાં નોકરી મેળવી શકો છો જેમ કે ઇલેક્ટ્રશયન ના કોર્સ કર્યા પછી જે વાયરમેન તથા તમે તમે તે ગણી શકો છો જે કે સોલરનો કે જે સોલો બનતી હોય કંપનીઓમાં તમે કે વાયર બનતી કંપનીઓમાં પણ તમે ભાગ લઈ શકો છો આજના સમયગાળામાં ત ત ઘણું હું કરશો કે તમે આજના ઘણા વહ ઘણા કોષો આઈટીઆઈમાં મળે છે જેમાં આ સારા કોષો પણ તમને જો કે તમે તમારી ઈચ્છા ઉપર ચાલે છે કે તમે જોવું કયો કયા ટ્રેડમાં તમને કયો વધારે રસ હોય છે તે હિસાબે તમે લઈ શકો છો તમે આજના સમયમાં લોકો ઘણા હું આઈટીઆઈમાં કે પછી જે અન્ય કોષોમાં વધુ જેમ કે તમને નાનીઓમાં તમને વલુ વેલુ નાની ઉંમર માં તમને વેલો ટકો મળી રાખી જેમ કે તમે કમાવી શકો છો કે દે તમને સારા પૈસા મેળવી શકો તમે જેમ આપને સારી રીતે પ્રોત્સાહિત મળી રહે જેમ કે તમને સારી રીતે જોબ મળી રહે તેવું તમે સારી રીતે તમે મેળવી રહો તમને તેવું મળશે તેમ જેમ કે તમે ઘણું જાણો છો કે આઈટીઆઈમાં આજના ઘણા વિ વિષ તમને જોવા મળે છે જેમ તે સારા આ તકો પણ સારી તક સારા નફા પણ મેળવી શકે કે જેમ કે ઘણા ઘણા કોષ એવા છે કે તમે જેવો તમને સર રીતે પતાવી ચુકો છો જેમ કો બે વર્ષ આવે છે તેમને ભાઈનો પણ એકક બે વષ હોય છે તે વલ્ડન પણ હોય છે તેમાં તમેણું ઘણું કરી શકો તમે તેમાં જાણી શકો કો છો કે આજના સમયમાં તમે તમે શું શું કર્યું માંગો જો તમે આજના સમયમાં ઇલેક્ટ્રિશયનમાં હા જોઈન્ટ હોવ તો તમે ઇલેક્ટ્રિક નો કરી શકો જેમ કે બીજા કોઈ કોષ ન કોષ નો તમે વપરાશ કરશો નહીં
ન ની કઈ કરો મ ખબર છેમ
તમે જાણી શકો છો કે તમારે શું કેવું
આમાં બિલ્ડંગ છે તેમાં વિવિધ પ્રકારના ટ્રાવલ હોય છે જે કે ઇલેક્ટ્રસન વયરમેન્ટ ફીટર વાયરિંગ ના લગ તમામ આવેલા હોય છે સ્પોર્ટમેનશીપ ના વધારે વાયરમિન ના થ્રેડો આવેલા છે જેમ કે તે આપણને આગળ જતા નોકરી માટે ફાયદાકારક છે જે આપણને હો છે માટે તે ભવિષ્ય માટે લાગુ પડે છે તે હિસાબે આપણેે બધા દસમ અને
આપણે નોકરી મેળવી શકીએ છીએ જે સારા પ્રકાર અને ખાનગી અને સરકારી નોકરી મળી શકે છે તે તે બે બેરોજગાર માટે નોકરીની સલામતી સાથે. હા સરકાર દ્વારા આઈટીઆઈ નું. ગ ભણવામાં આવે છે તેથી આપણા જે. રજ મિત્ર હોય છે એ તે આઈટ જાયને. લેક્ટ્રીિસન ટ્રેડ કરી નામે. કામ શીખીને નોકરી લાગી શકાય છે જે સર. સરકારી નોકરી પણ લાગી શકે છે અને ખાનગી નોકરી પણ લાગી શકે છે. એવી રીતે આ આઈડઆઈને આપણે ઔધલિક તાલીમ સંસ્થા. હ આપણા નજીકના આસપાસના શહેરોમાં જોવા મળે છે અને. તે અસીી આઈ આઈડિયાઓ તે. બધા. બેરોજગારો માટે આવેલી હોય છે અને જે રસમું ફેલ હોય તે. લાગી શકે છે બિલ તમારે શું કેવાનું.
તમારી વાત એકદમ સાચે છે કે જેવ દસમાં ફેલો અને આઠમ ફેલ જેમ જે નાના. આઠમાંછટ. એને શાળા છોડી હોય તે કોર્સ લઈ શકે છે જેમને તે આગળ. તેમને ખુબ જ બેરોજગારી મામાંગે છે તેવું કામ. તે કોષ્નો કામ આવે છે. તેમને સરકાર મળી શકે છે જેમ કે આજના સમયમાં તમે જોઈ શક છો કે ભારત. માં ઘણી વસ્તી વધી ગઈ છે જેમ કે ભારતમાં ઘણી વસ્તી વધી ગઈ છે લોકો બેરોજગાર ની વસ્તી પણ. વધે છે તેમાં લોકો ઘણા પ્રકારના ટ્રેડોને ઘણા પ્રકારની. વસ્તીઓમાં જેમ કે ઘણા વધુ માલસામાન નો ઉપયોગ થઈ રહ્યો છે જેમકે. તેમાં ઘણા કોષો જેમ છે તેમાં તેમણે વાયર મળ હોય તો તેઓ વાયર. મેન તરીકે તમે ગણો લઈ શકો છો કે જેમાં તમે તમે જાણી શકો છો કેડર. વેલ્િંગ કરી શકે જેમકે તમે જાણો છો કે આજના સમયમાં. લોકો ઘણું ટ્રેડમાં ઘણું મહત્ત્વ માને છે કે જેમ કે તે બેરોજગારી. છોકરાઓને કે જેમ કે છોકરા કે જે અન્ય કોઈ પુરુષો હોય. જેમ કે બેરોજગાર કય કરે તેમના. નફાકારક છે જેમથી આગળ જતા તેમને વાંધો વાંધો ના આવે તે માટે તેઓ. ક ના કોષ કરી શકે છે જેમાં કે અન્ય કોષો જેટલા અનેક પ્રકારના કોષ આવે છે. ચાલો તમને એના વિશેે તમને આગળ. તસો.